હેલો.
હલો.
માં અવાજ આવે છે?
હા હા આવે છે.
શું કરતા હતા?
કાઈ નઈ જસ્ટ બેઠા તા હવે સુવા ની તૈયારી
અચ્છા અચ્છા સારું તો હું શું કેતી હતી તમારા થોડો ટાઈમ લઈ શકું હમણાં હું
હા હા લિયો ને કાઈ વાંધો નહી
મને એક ટોપિક યાદ આયું હમણાં બેઠી તી તો મને એક અમ ટોપિક ડિસ્કસ કરવું તું આમ પૈસા ના રિલેટેડ અનેમ જે આજકાલ નો ખોરાકને છે એના રિલેટેડ.
હા હા સર
હ તો હું એવું કેતી તી આજકાલ તો હવે આ જે ગૂગલ પે અને યુપીઆઈ ના ચાલુ થઇ ગ્યા છે તો એનાથી ઘણા બધા લોકોને પૈસાની વેલ્યુ નથી રેતી આમ કેમ હોય કે આ પે કેશ દેતા તો આપણે એમ થતું આપણા હાથમાં થી જાય છે. પણ હવે યુ. પી. આઈ. કરે કે ગૂગલ પે કરે તો બસ એક ક્લિક અને પેમેન્ટ ડન.
એ હા એ તો છે. હવે કેમ કે જેના હાથમાં થી પૈસા જતા હોય ને જે એના મહેનત થી કમાવતા હોય એને પૈસા ની વેલ્યુ હોય બાકી જે આપે કઈ શકીએ કે જેના પાસે બઉ વધારે પૈસા છે એ તો એમને ફરતુમાં ભી ઉડાડી શકે છે.
હા એટલે જ કવ છું. ને આ જે દીધે ગૂગલ પે આવી ગ્યું હેને તેદી થી કોઈ લોકોને પૈસાની વેલ્યુ જ નથી રિ. ઘણા બધા એલ આમ એલફેલ ખર્ચા કે બે બેરોજ ખર્ચા કે ઘણા બધા વધી ગ્યા કેમ કે આપે ક્યારેક ક્યાંક જતા હોય બાર સમજી લો કે બારે ગ્યા હૈ બજારમાં અને ત્યાં આપે આપડું પર્સ લેતા તો ભૂલી ગેયા હઈ તો આખા પાસે પર્સ લેતા ભૂલી ગ્યા હોય ને ગૂગલ પે હોય ની તો આપડા રૂફિયા બચે કે આપે ના કહી કે આજે નહીં તો કાલે લેશું આ વસ્તુ કે નહી ને આમ તો ગૂગલ પે હોય તો હવે બધે આમ થઈ જાય કે ના હવે ગૂગલ પે તો છે હવે કરી દેસું ગૂગલ પે તો છે એમાં આપે કરતા તો જઈ પણ કોઈ વેલ્યુ તો હોય જ નહી પૈસા ની
હા એજ રીઝન છે ને કેમ કે આપડી પાસે મોબાઈલ ફોન તો ભેગો જ હોય ગમે ત્યાં જય એટલે આપણે એનો ડર ના હોય કે આપડા પાસે પૈસા નથી આમ પેલા આપક ને જેટલા કેશ વિથ અને હાથમાં જે આપડે બહારે જતા ને આપડા કને ના હોતા તો આપડે ટાળી લેતા કે વાંધો નહી પૈસા નથી તો બીજી વાર વા પણ હવે એવું કેવું થઈ ગ્યું છે કે મોબાઈલ હાથમાં જો ને ગૂગલ પે ચાલુ હોય તો તરત જ થઈ ગ્યા
હા એજ ને મિનિટનો ભી ટાઈમ નથી લાગતું કે એમ રુ પિયા ટ્રાન્સફર એટલે એકદમ જલ્દી આપે સમજી લો હવે ક્યાંને ક્યાં રૂપિયા ટ્રાન્સફર થાય છે. હું અહીંયા બેઠી છું મને કોઈક ફ્રેન્ડ હોય મારું કે અમેરિકા કે હોય આઉટ ઓફ ઈન્ડિયા કે મન ત્યાં ટ્રાન્સફર કરવા હોય. તો ડાયરેક્ટ કોઈ કઃઈ માથાપુટ વગર ભી આપે ડાયરેક્ટ પહોંચાડી શકીએ છે એમ રૂપિયા. હું તો આ ઈઝી વે બી કહી શકીએ એક મુર્દે અને એક મુદ્દે આને આપણે અમ બે ફાલતુ ખર્ચો વધી ગયો. જ્યારથી ગૂગલ પે યુ પી આઈ અને આવી ગયું છે. અને હવે તો આજકાલ તો નાનાં-નાનાં બાળકો પાસે પોતના ફોન હોય છે. તો એ લોકો ભી ગૂગલ પે કે યુ પી આઈ કે એ લોકો ચાલુ કરાઈ દે છે પોતાના મમ્મી પપ્પાના અકાઉન્ટ થ્રુ કેમ કે એ લોકોનું તો એટીન પ્લસ થાય એટલે ત્યારે ચાલુ થાય શકે છે.
હા એજ ને હવે. કેમ કે હવે ઈ જ નીકળ્યું છે કે એટીન પ્લસ થાય એટલે બધાનું અકાઉન્ટ ખોલી શકે છે અને આજનો યુગ બી એવો છે કે મોબાઈલ એક રીતે હોવો બી જરૂરી કેમ કે કોલેજમાં ને એમાં બી મોબાઈલ હોવો તો ઈમ્પોર્ટન્ટ જ છે એના સિવાય બીજું કાઈ ઓ શન નથી. તો હવે એ પોસિબિલિટી છે ને એવું છે જ કે બધાં પેરેન્ટસ કરાય જ દે આ ગૂગલ પે. તો પણ એનું
હા એજ ને કેમ કે ગૂગલ પે હોય ચાલુ અકાઉન્ટ તો આપડા કે આમ સે કેશ સેફમાં બી હોય કે હવે આપડે રૂપિયા સોરી રૂપિયા સેફમાં હોય. હવે આપણા કને કેસ હોય ને આપે કોઈ સમજી લો કે બારે ભણવા ગયા હોય કે બારના સ્ટુડન્ટ ભણવા ગયા હોય તો ઈ તો હોસ્ હોલમાં કે ગમે ત્યાં રહેતાં હોય એના લો કો ઈ લોકો જોડે તો ઘણાં બધાં લોકો હોય બીજા બી રૂમમેટ્સ કે હોય. તો આમને એમ થોડીક થોડીક બીક રેય. કે ઈ લોકો આમ આપડા રૂપિયા લઈ લે કે એવું બધું બીક હોય. પણ ગુગલ પેમાં હોય. તો એ આપડા રૂપિયા સેફ પડ્યા હોયને સારું રે આપણા માટે એમ.
હા એ તો આપણે ટ્રાન્સપોર્ટેશનમાં બી જોયું હતું ને જયારે એક જગ્યાએથી બીજી જગ્યાએ બસમાં કે એમાં કોઈ ઓલું ટ્રાવેલ કરતાં હોય. તો ત્યારે આપડે બસમાં બી કેટલી ચોરી થતી તી. કેશનું પડી જવાના બીક હોય કે રસ્તામાં પડી જાય. એવું કાઈક પણ આ હવે ઓનલાઈનમાં તો એવી કાઈક બીક ના હોય ને.
હા ઈ તો છે કે ઓનલાઈન આમ જોવા જઈ તો ઓનલાઈન તો એક મૃદેહ સારું બી કેવી શકી ને એક મુદ્દે અ ખોટું બી કહી શકીએ જેને હાથમાં એક આપણો કંટ્રોલ હોવો કે ભઈ કેવી રીતનાં વાપરવા અને આમ બેરોઝી એમને એમ રૂપિયા નહીં વાપરવા કે કોઈ જે જરૂરિયાત એકદમ જરૂરિયાત વસ્તુ હોય. તો આપે રૂપિયા વાપરી શકીએ. બાકી તો ખાલી ખાલી એમ જ ક્યાં ગયા હોય કે આપને નાસ્તો કરવાનું મન થઈ ગયું હોયને હાલો ને. કરી લઈ કે એમ ગૂગલ પે કર દેશું એવું આપણે ના જ કરવું જોઈએ.
હા એ એના ઈ છોકરાનાં પરિવાર પાછળ બી ડિપેન્ડ કરે છે કે એને કેટલી એમ છૂટ આપી છે. કે હવે ઈ એને એમને એમ છૂટ આપી દીધી હોય કે તા ગમે એટલા વાપર ને આમને તો જૂરું તો ફાતું તોનો ખર્ચો તો કરવાનો જ છે. અગર પેરેન્ટ્સ નો ડર હોય તો કાંઈ ના થાય તો છોરો એના લિમિટ મા કેમ યુઝ કરે પૈસા એને એની પૈસાની કિંમત બી ખબર હોય. કે કેમ યુઝ થાય છે કેમ કમાવાય છે પણ આજકાલના. છોકરા માટે એવું તો કઈ છે જ નહી કોઈને એને કઈ પડી જ નથી.
હા તમારી એ વાત તો બહુ સાચી છે. આજકાલના છોકરાઓને પૈસા ની કિંમત નથી આપડા. મમ્મી પપ્પા ને હતા ત્યારે એ લોકોને એટલા પૈસા જોયેલા નહોતા. એ લોકોની કેટલી કિંમત હતી એ લોકોને પાંચસો રૂપિયા બી વધારે લાગતા. હવે તો પાંચસો રૂપિયા એક બાળક ના હાથમાં દઈ તો એ લોકોને તો કઈ. કઈ લાગતા જ નથી એક દિવસમાં બી એ લોકો પાંચસો રૂપિયા ખાવા પીવા કે. ફરવા પાછળ વાપરી શકે છે. જયારે આપણા મમ્મી પપ્પા પોતે કમાતા મજૂરી કરતા વાડીઓમાં જતા. ત્યારે એ લોકોને ખબર હતી કે કે. એટલું આમ ડિફિકલ્ટ છે પૈસા ઉડાડવા માટે કે. આમ ખાલી ખાલી પૈસા ના ઉડાડતા હવે તો આજકાલ ના બાળકોને તો. કઈ કઈ છે જ નહી મમ્મી પપ્પા આપે એટલે ઉડાડી જ નાખે. કોઈ કિંમત નથી રહી રૂપિયાની.
હા ઈજ ને કેમ કે આજકાલ વસ્તુ બી કેટલી મોઘી થઈ ગઈ છે તમે કોઈ બી વસ્તુ. લેવા જો તમે બજારમાં જાાવ તો તમા હજાર ના નીચે તો પૈસા ના જાય એનાથી. ઉપર જ વપરાઈ જાય.
એક તો મોઘાઈ ભી બહુ વધી ગઈ છે.
હા એ તમારી વાત તો બહુ જ સાચી જ છે કે આજકાલ. મોંઘવારી તો બહુ જ આસમાનને છુએ છે જેમ જેમ કે સોના ના ભાવ. જોઈ લઈ તો હમણાં. આપડે તો સોના વાળા ની દુકાનમાં તો ઘરવાના બી હમણાં આપણા એસિયત ના હો બાર. છે હમણાં તો કેટલા બધા વધતા જ જાય છે સોના ના ભાવ ચાંદી. પેલા કેતા છે કે ચાંદી લઈ શકીએ પણ. હવે તો ચાંદી ભી એટલી ને એટલી મોંઘી થતી જાય રહી. આ તો આપડે ખાલી આ તો સોના ચાંદી છે. કોઈ કપડા ની દુકાનમાં જશું. તો ઈ કપડાં બી કેટલા મોંઘા મોઘા થાય હવે કપ. કપડા ની દુકાન માં ગ્યા. તો પાંચ હજાર થી નીચું તો બિલ થતું જ નથી આપડે કપડા એટલા એટલા મોંઘા મોંઘા. થઈ ગયા છે બધા વળી જે જનરેશન બ્રાન્ડ પ્રેફર કરે. હવે એ જ ટોપ લેવા જાય યુ એસ પોલો કે હોય. તો એક ટોપ ભી પાંચ પાંચ હજાર ના ભી થઈ શકે છે.
હા એ બી છે તમારી વાત એ તો સાચી. ને ઉપર થી પણ તે એક તો ફેશન માં બધા રહી જાય છે. એક તો એકને જોઈ ને બીજાને બી એવું ખપે ને એક તો એમાં મોગું કપડું હોય ને તો બી લે. એની પોચ ના હોય ને તો બી લે.
હા તો એ તો હવે છોકરાઓમાં હોવું ખપે. કે આપણું કેટલું મમ્મી પપ્પા આપણું છે તો આપે એટલું લઈ કે આપને હવે દેખા દેખી. તો ઘણા બધા કરે છે એવું ના કરવું જોઈએ. કે હવે તો કપડાં તો આપે લઈ તો ઇતો જે. પાંચ હજાર વાળું એ બી આપને એટલું જ આપને શરીર માં ઢાંક ઢાંકશે ને. ઓલું હશે પાંચસો વાળું એ બી એટલું જ આપને કામ આવશે. તો એ આપણે સમજવું જોઈએ બાળકોણ છોકરાઓને. ને બીજું છે કે આ મોબાઈલ નું છે સમજી લો આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય. તો હવે એક કને આઈફોન હોય તો કે સાથે મને બે આઈફોન જોઈએ છે. હવે આઈફોન બી એટલો જ આપને યુઝમાં આવશે ને આપે એન્ડ્રોઈડ બી એટલો જ આવશે હવે આઈફોન લેવા જઈ તો લાખ દોઢ લાખ નો આઈફોન એક થાય. એ આપને કેટલું જ જોવું પડે કે આપણા મમ્મી પપ્પા આવડીશ. સ્ટ્રગલ કરે છે ને તો બી આપડે જીદ કરી કે આઈફોન જોઈશે. પણ એવું ના કરવું જોઈએ કેમ કે એન્ડ્રોઈડ બી એઈજ કામ કરશે પંદર હજાર વાળો અને આ દોઢ લાખ વાળો આઈફોન બી ઈજ કામ કરશે.
હા એ જ ને હવે ફોન ના તો બી કેટલા મિસયુઝ થવા માંડી રહ્યા છે આજકાલ. હવે ફોન એક એવી વસ્તુ છે કે તમે તમારા પસ્પેક્ટિવ થી વાપરો ને તો એમાં એ સારી બી છે ને નથી બી.
હા એટલે જ મોબાઈલ ના બી ઘણા ખર્ચા હવે જે જોઈ ખાવણી પીણી જોઈ એ લઈ કે કપડા જોઈ લઈ કે આ મોબાઈલ કે કોઈ ઇલેક્ટ્રોનિક સામાન જોઈ લે કે જ્વેલરી જોઈ લઈ. બધા એમાં મોંઘવારી તો બો જ આવી ગઈ છે. પેટ્રોલ, ડીઝલ હમણાં થોડા ટાઈમ પેલા પેટ્રોલ ડીઝલ મળવાના બી બંધ થઈ ગયા. તો મોઘવારી ના લીધે ઈ બી નોતા મળતા વોર થાય એના લીધે મોંઘવારી વધે. બો આમ ઓલું છે સ્ટ્રગલ બો જ છે મમ્મી, પપ્પા કેતા કમાય છે એ લોકોને ખબર હોય બાકી બાળકોને તો ખાલી વાપરવા હોય તો એ લોકોને બાળકોને સમજવું જોઈએ ને કિંમત હોવી જ જોઈએ રૂપિયા કેમ વપરાય છે, કેમ કમાવાય છે એવું બધું.
હા એજને ને ઉપરથી પેરેન્ટ્સ અગર એના છોકરાને બારે ક્યાં ભણવવા મૂકે તો એ ગજ છૂટ થઈ જાય ને તો ઓમ આડા રસ્તે ચડી જાય અને અગર એને પૈસાની લિમિટમાં રાખે તો એ બરાબર રહીએ કે પડી વગર બાળક છે ને ખરાબ એન્વાયરમેન્ટમાં રહેતું હશે ને તો ગમે એટલા પૈસા ઉડાડશે ને એને એના આવ પેરેન્ટ્સ વોલું નહી દેખા મે
હા ઈ તો છે કે કોઈ આપે કહી જ શકી ને કહેવત છે સંગત નો રંગ સારી સંગત હશે તો સારો રંગ લાગશે ને ખરાબ સંગત હશે તો ખ ખરાબ રંગ લાગશે ઈ તો પોતની જાત માં હોવું જોઈએ કે આપને કેવી સંગત જોડે રેવું જ્યારે અગર ખરાબ સંગત હોય તો બી આપને આપને સમજવાનું આપણી જાતને ખુદ. કે ના મને નથી કરવું મને ખબર હે ને મારા મમ્મી પપ્પા કેવી રીતના કમાય છે ને એવુ બધુ.
હા એ બી તમારી વાત સાચી.
હા ઠીક છે લે હવે પછી વાત કરી. હા.